હલો.
કેમ છો મજામાંમ? બસ અમે એકદમ મજામાં તમે બોલો.
બસ સારું છે આજે આપણેે ગુજરાતી ખાવાના વિશે વાત કરવાની છે.
હા ખૂબ જ સરસ ટોપિક છે કેમકે આ ટોપિક પર આપણે ઘણી બધી વસ્તુઓ વાનગીઓ ગુજરાતની જે વાનગીઓ ફેમસ ફેમસ છે એના ઉપર વાત કરી શકીએ છીએ.
આ વખત આમ જોવા જઈએ તો આ જંક ફૂડ ના જમાનામાં ન્યુ જનરેશનમાં ગુજરાતી ખાવાનું લુપ્ત થતું જઈ રહ્યું છે આપણા ઘરમાં પણ જંક ફૂડ ચાઇનીઝ ઇટાલિયન બધું આવવા માંડ્યું છે તેથી ગુજરાતી ખાવાનું છોકરાઓને એનું નામ સાંભળીને પણ ખાતા પણ નથી અને મોઢા બગાડે છે કે આપડણે કહીએ કે ખીચડી બનાવી છે કે મુઠિયા બના્યા છે કે આજે આ બનાય્યું છે તો મીઠાઈમાં પણ એ લોકો ડાયટંગ ના હિસાબે મીઠી રોટી છે સુખડી છે એ બધું ખાવાનું ટાળતા હોય છે. જે લોકોને બસ ચાાઈનીઝ પીઝઝા મંચુરિયન નુડલ્સ ફ્રેન્ચ રાઇસ આ બધું ખાવા પ્રેરાઈ રહ્યા છે જેમાં ઓલવેઝ બટર ચીઝ ફૂલ હોય છે તેનાથી શરીર ઘટવાના બદલે ચરબી વધે છે એ લોકો એવું સમસ્યા નથી કે પૌષ્ટિક આહાર કે જેમાં વિટામીન્સ પ્રોટીન્સ બધું મળે એ બધું ખાવું જોઈએ પણ આજ મમ્મી પપ્પા ને એ લોકો જ બધા બાર જે જઈ રહ્યા છે તો છોકરાઓ પણ ક્યાં પાછા બાકી રહેવાના.
હા સાચી વાત છે અને આપણે જે ગુજરાતી ખાવાનું છે ઘરનું શુદ્ધ પૌષ્ટિક આહાર એ ખાાસો તો તમે જશો તો તમે જે વાત કરી પ્રોટીન વિટામીન બધું મળે બીજી વસ્તુ કે તમારું શરીર તંદુરસ્ત રહે. તમે આજના જમાના જોશો તો બધાના ફાસ્ટ ફૂડ જ આવે કેમ કે જીવના ચટાકા જેમ કે પીઝા છે પાસ્તા છે મેગી નૂડલ્સ આ બધાના છોડીને અમુક લોકો ઘણા બધા લોકો હજી બારનું ખાતા નથી અને ગુજરાત જે ખાવાનું છે ઘરનું તેજ કેમ કે ગુજરાતી ખામાં રોટલી દાળ ભાત શાક આટલી વસ્તુ છે લોકો છે ને ખૂબ આનંદથી ખાતા હોય છે અને તમે જોશો કે આપણે ક્યાંય બી જઈએ પ્રવાસમાં તો સાથે થેપલા છે એ બધા લા છૂમો કોવિડ ન શાક એવું ક્યાંય બી મુસાફરીમાં જઈએ તો લઈ જતો હોય છે કારણ કે બહાર ન ખાવું ના પડે અને ઘરનું ખાઈને આપણને બસ બરોબર રહે એટલે એનાથી તમે જોશો ઘણા આવી રીતે લઈ જતા હોય છે જેનાથી તે લોકોનું પેટ બી ભરાઈ જાય છે અને એમ જ લાગે છે કે ઘરનું ખાવાનું એટલે કઈ તબિયત બગાડવાનું બી વાત રહેતી નથી એટલે તમે બાર પ્રવાસમાં જશો પછી ખા ખરા એ બધું લઈ જતા હોય. બીજી વાત કરીવી કે તમે બહાર ક્યાંય બી જશો તો ગુજરાત ની ઘણી બધી ફેમસ વાનગીઓ છે. જેમ કે સુરત ન લો જો એ રીતે ઘણી બધી ગુજરાતની ફેમસ ફેમસ વાનગીઓ તમે એક વાર ખાશો એટલે તમને વારંવાર બીજી વાર ખાવાની મ ઈચ્છા થશે. ને ગુજરાતની વાનગીઓ છે બીજી ઢોકળા ખમણ પાટોળી પથરવીલ્યા પછી આ બધી એટલે તમે જોશો કે આ બધી વસ્તુઓ તમને દરેક હોટલમાં બી મળી રહેશે તેના કારણે જે ગુજરાતીઓ છે તેમને હોટલમાં જાય તો બી ગુજરાતી વાનગીઓ મળી રહે તમે જોશો દરેક હોટલમાં ગુજરાતી થાળી હોય છે એટલે આખું ઘર જેવું બધાને મળી રહે તેના માટે હોટલ વાળા બી આ બધી સુવિધા રાાગે છે તમને ખબર છે કે બધા ગુજરાતની વાનગીઓ ખાવાના લોકો આવે છે એટલે એ લોકો બી એ બધી વસ્તુ રાખે છે અને એ બધી વસ્તુ રાખીને તમે જોશો કે બધાનેમત લાગે ઘરનો અનુભવ એટલે હોટલમાં બી ખવાય જાય અને ઘરનું ખાવાનું સેમ બી મળી રહે.
વૈજ્ઞાનિક કારણ એવું છે કે જે પીસા બને. મેદામાંથી એ પીઝા આપણે ખાધા પછી આપડા પેટમાં અઠ્યાવીસ દિવસ પછી પચચે છે ત્યાં સુધી આપણે એની ઉપર જે ખાઈએ પીએ તે આપડા પેટમાં ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા જ કરે છે. પીઝા નો રોટલો કે જે મેંદુ હોય છે એ મેંદુ પચતા આપણે અઠ્યાવીસ દિવસ લાગે છે એટલે પચવામાં પણ એટલોું હેવી પડે છે તેથી આપણે તેટલા દિવસ સુધી આપણને ભૂખ નથી લાગતી બેચેની લાગે છે પચતું નથી કબજયાદ થઈ જાય છે આ બધા આ તબિયત બગડે છે આ બધા કારણો જોવા મળે છે અને જ્યારે આપણા લોકો ગુજરાતમાં રહીને ગુજરાતનું નથી ખાતા પણ બહાર જઈને ખીચડી મામાંગે છે પ્રવાસમાં જઈ અન્ય દેશમાં જાય તો ત્યાં આગળ ખીચડી માગે અ રોટલી શાક માગે પરોઠા મામાંગે પરોઠા દહી માંગે પણ જે અહિયાં રહીને તમે નથી ખાતા તો બહાર જઈને ત્યાં ગુજરાત નું ખાવાનું ક્યાંથી મળવાનું છે ત્યાં તો બધા ઇન્ડક્શન લઈને જાય છે કે જ્યાં આપણે સામાન લઈ જઈએ ને આપણે આપણી વસ્તુ બનાવીને ખાઈ શકીએ સવારે નાસ્તામાં ગરમ પૌવા બનાવી શકીએ ઉપમા બનાવી શકીએ કે બધું ખા ખાઈ ને પણ આપણે પેટ ભરી શકીએ પિકનિક પર ફરવાયા હોય તો બધા સાથે એન્જોય કરીને ફરી પણ શકીએ છએ આ રીતે તર એન્જોય કરી શક
બીજી વાત કરુ કે તમે અમુક અમુક હોટલમાં જોશો જે ગુજરાતી ખાવાનું મળી રહેશે ત્યા એકદમ પહેલાના જમાના આપણા પૂર્વાજ જેવી રીતે જમતા હતા આપણા દાદા પર દાદા એવીમ સેટ કે એકદમ ખાટલો હોય ખુલ્લામાં આજુબાજુ ગ્રીનર હોય ત્યાં વચ્ચે આપણે ખાટલામાં બેસીને જમવાનું એટલે એમ જ લાગે કે આપણે આમ ગામડામાં ગામડા જેવું ટાઈપ નુ એ લોકો સજાવતા હોય છે ત્યાં જમવાની ખુબ જ અલગ જ આનંદ આવે છે કારણ કે એવીથીમ સેટ કરે જેનાથી ગ્રાહકો ભી એમ ને ખાવામાં પણ મજા આનંદ આવે છે અને જે તેમને ખાવાની જોઈએ એ ભી મળી રહેશે બીજી વાત કરું કે આપણા ગુજરાતની ખવા તો આપણા ગુજરાતીઓ માટે ખુબ જ ગર્વ લેવા જેવી બાબત છે કે આપણો ગુજરાતી જે ખોરાક કે તે હવે વિદેશમાં ભી વપરાવા લાગ્યો છે અહીયાંથી વિદેશમાં આપણો ખોરાક જે છે ગુજરાતીની રોટલી દાળ ભાત શાક એ બધું ત્યાં જ તોને ત્યાંના લોકો ભી એને પસંદ કરે છે કારણ કે તે લોકો જાણે છે કે આ ખાવામાં કઈ પહેલી વાત તો નુકસાન નથી અને શુદ્ધ બધું શુદ્ધ જે પ્રોટીન વિટામીન તેની ખોરાકની અંદર ભરતું હોય છે જેના લીધે ત્યાંના લોકો ભી આ બધું વાપરતા હોય છે
અને આ લોકો બી હવે તો દાલબાટી નુ હોટલોમાં પણ હવે તો દાલબાટી મળતી થઈ ગઈ છે સાઈડમાં તમને ડુંગળી કાકડી નું સલાડ આપે છાસ આપે પાપડ આપે એ બધી ઘર જેવી વ્યવસ્થા તમને હોટલોમાં મળતી થઈ છે એટલે ગુજરાતી ખાવાનું બધું તે હવે ફેમસ થતું જાય છે લોકો જંક ફૂડ ખાવાનું ટાળતો હ છે પણ આ યંગ છોકરાઓને સમજાવાની જરૂર છે કે જે પીઝા છે નુડલ્સ છે મંચુરિયન છે ફન્ચ રાઇસ છે એ બધું છોડીને આ ગુજરાતી કોઈકવાર રેડ માં ચાલી જાય છે પણ આ બધું ખાવું પણ જરૂરી છે શરીર ને ટકાવવા માટે ને તર ભવિષ્યમાં તમે લાંબુ જીવ જેવું અઘરું પડી જશે
હા કારણ કે સુધ હમણાં તમે ખાશો તો હમણાં ખબર નહી પડે પણ લાંબા ગાળા આની ખુબ ખરાબ અસર થતી હોય છે કારણ કે આ ફાસ્ટ ફૂડ તમે ખાશો ત્યારે તો ખુબ આનંદ આવે પછી આનાથી જે નુકસાન થાય છે એ અત્યારની પેઢીને ખબર નથી અને હું બીજી એક વાત કરી કે ગુજરાતી વાનગીઓ તો અમારા ત્યાં તો કેવું છે અમારા ઘરમાં કે અમા ભી કોઈની બી બર્થ ડે હોય ને તો બધા કોઈની બર્થ ડે હોય તો કેક લાવ્યા હોય કેકમાં બધું મિલાવટ વાળું ફમોલીને બધું આવતું હોય છે અ કેક નથી લાવતા એની બદલે ઘરે જ વેડમી છે શીરો છે પછી હલવો છે કઈ ભી એવી રીતે મીઠાઈ એ બધી બનાવતો હોય છે એટલે એ બધા એનાથી બ ડે સેલબ્રેટ કરી એનાથી ઘર વાળા સાથે આ સારું ખવાય ભી જાય અને ખુબ જ આનંદ ભી આવે છે
તમે કીધું એ વાત સાચી છે બથડે હોય ત્યારે એવું જ થાય છે યંગ જનરેશનને કેક લાવી ગમે છે કે કેક લાવને કટ કરીને એ બધી અંગ્રેજોની પદ્ધતિ છે કે આપણે કેક કટ કરવીને મીણબત્તી થી ઓલવું આપણે દીવો પ્રજ્વલિત કરવાનો હોય છે ત્યારે આ લોકો દીવો ઓલાવી દે છે એટલે આયુષ્ય ક્યાં પહોંચવાનું છે એ આપણે જાણી શકીએ છીએ અને એવા ઘરમાં વડીલોય તો વડીલો કેક ને એમને ભાવતી નથી પણ જય કે વેડમી સીરો કઈ બનાવીએ તો બનાવીને આપણે બધા જોડે શેર કરી ફેમિલી મેમ્બર્સ સાથે આપણે એકબીજા ના ઘરે પહોંચાડી ને બર્થડે સેલિબ્રેટ કરી શકીએ છેએ પણ આ કેકમાં તો આપણેે વડીલો ખાઈ નથી શકતા એમની એમને એવું લાગે છે કે તૈયાર લઈને મૂકી દીધું ને મેહેંદુ કે જે કેટલા ઘઉં સડી સળાયને પછી એને પીસવામાં આવે છે કેટલી જીવાત ઉત્પન્ન થાય છે એ બધ બધાં ને પીસીને મેંદુ બને છે અને મેંદુ એટલું નુકસાન છે કેભ ખાવા જેવું જ નથી છતાં પણ આપણને એના તરફ પેસ્ટ્રી છે મેંદુ છે કેક છે એ બધા તરફ જ બ્રાઉની છે એ બધા તરફ જ આપણું મ મળે છે કારણ કે એટ્રેક્ટિવ એટલું કરે છે કે આપને એ તરફ લલચાવ છે ખાવા માટે
છે કારણ કે આ બધા જે ફાસ જમાનો આવી ગયો છે તેના કારણેની અસર તમને હમણાંથી જોવા મળે છે જે બધી કોલ્ડ ડ્રિકો છે કોકા કોલા પેપસી એ બધી જનરેન પીઝા પાસ્તા સાથે થતી હોય છે તો તમે જોશો કે નાની નાની ઉંમરમાં લોકોને ઘણી બીમારીઓ જોવા મળે છે આટલી નાની નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક જોવા મળે છે તો આ બધાનું મુખ્ય કારણ બધા એમનો ખોરાક જ છે કારણ કે આટલી નાની ઉંમર થી લોકો આ બધું ખાવા લાગે છે તો એમ મળતો નથી તેના કારણે તમે જશો નાની નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે તેનાથી ઘણા બધા લોકો મૃત્યુ પામે છે એટલે હું કહેવા જઈશ તો ગુજરાતી વાનગીઓ જેવી તો કોઈ વાનગીઓ નથી કારણ કે તે આપણો સાચો આહાર છે
સાચી વાત છે લોકો તો પેલા કોલ્ડ્રિંક્સ પીવા માટે બહાર જ જવું પડતું હતું કે ત્યાંથી લાવતા હતા હવે તો કોલ્ડ્રિંક્સની બોટલો બબે લીટર કે એવી ઘરમાં જ લાઈન મૂકી દે એટ જય્યારે પણ પીવું હોય ત્યારે પીવાય એટલે થોડુંક પીવાનું પણ વધી જાય છે કે ઘરમાં હોય એટલે જારે બોટલ કાઢી ને પીય લીધી કે ભાઈ ચાલ પીવાનું મન થયું છે તો બહાર ચાલ એટલે લોકો આ રીતે પણ સુવિધા કરીને પોતાના પેટને બીમારી ના રોગ નું આમંત્રણ આપતા હોય છે કે જે ટાળવું જોઈએ જ્યાં જેટલું બને એટલું ઓછું કોલ્ડ્રિંક કારણ કે એની અંદર એટલું એસિડ હોય છે કે તે આપણા આંતરડાને ખુબ જ નુકસાન કરે છે પછી મોટા પાયે મોટા રોગો કેન્સર જેવા રોગો થવાની પણ સંભાવના રહેલી છે
ક્યાં ટોપિક પર આપની સાથે વાત કરીને ખુબ આનંદ આવ્યો આપની પાસેથી નવી નવી જાણકારીઓ મલી ને આપનો કીંમતી સમય આપ આપવા માટે ખૂબ ખૂબ આભાર
તમારો પણ ખુબ ખુબ આભાર થેન્ક યુ